કૃષ્ણ ભાગ રહ્યો છો ઘરના બધા સારા છે ને.
જય શ્રી કૃષ્ણ ભાઈ હા ઘરે બધા સારા છે ને હમણાં તો ચોમાસાની સિઝન આવી રહી છ છે એટલે મોસ્ટલી હમણા તો ઘરે જ છે અને ઘરે બધા આરામ કરી રહ્યા છે. તમારા ઘરે કેવો માહોલ છે હમણાં ઘરે બધા સારા છે ને હમણાં.
હા હાલમાં જોવા જઈએ તો હાલમાં ઉનાળાની ઋતુ ખતમ થઈ છે અને જે ચોમાસાની ઋતુ ચાલુ થઈ છે. તો ઘરે તો બધા સારા છે અને ગામડામાં તો તમે જાણો છો. કે ચોમાસાની ઋતુમાં ઘણા બધા કામ હોય છે જેમ કે અમે ભાત રોપીએ છીએ ભાત માં હું છે પ્રોસેસ ની વાત કરું ભાતમાં ગામડાઓમાં જે અનાજ ઉગાડવામાં આવે છે. તેમાં બધા અનાજની પોતપોતાની અલગ અલગ રીત હોય છે જેમ કે તમને મેં ચોખા એટલે કે ભાતની વાત કરુ છું તો તેને કેવી રીતનું પેલા તો એનું શું છે કે તરુ નાખવા પડે છે. પછી તરુને કાઢીને એને લાઈનમાં રોપવા પડે છે. રોપીને પછી એમાં શું હોય છે કે નીંદવું પડે છે જે ફાજલ કચરો ઊંગી નીકળે છે. તો તેવો શું હોય છે કે ફાજલ કચરો અને અ જે આપડે મેન પાક હોય છે તેઓ હરીફાઈમાં હોય છે અને ફજલ કચરો એમના હા નું પણ ખાઈ જાય છે એવું બધું પહેલેથી અમને ભણવામાં આવતું હતું અને એ વાત સાચી પણ છે જેટલો કચરો વધારે ઉગશે તેટલો આપડો પાક છે તે નબળો રહેશે એટલે અમે નીંદીએ છીએ પછી એમાં અમે ખાતર નાખવામાં આવે છે ખાચર નાખ્યા બાદ એને જયારે સીઝન એન્ડિંગ હોય એટલે કે અ ભાત તૈયાર જેવો થવા લાગે તો એને કાપી નાખવામાં આવે છે પછી એને બે થી ત્રણ દિવસ આ જે સુરજ ના તડકામાં સુકવામાં આવેે છે પછી એની જે અ પુડી જેવી બાંધવામાં આવે છે એટલે કે આમ અમુક ઢગલા જેવા બાંધવામાં આવે છે પછી એને જોડવામાં આવે છે ત્યાર બાદ એને ખંડવામાં આવે છે પછી આ આપડણે ઘરે રોટલા શાક અને આપડણે રોટલી બનાવી શકીએ છીએ એ રીતે ભારતની પ્રોસેસ હોય છે અને ગામડાનું જીવનની મે તમને વધારે વાત કરું તો ગામડામાં ગામડાનું જીવન ખુબ જ સુંદર અને આનંદમય હોય છે કારણ કે અહિયાંના લોકો એકદમ શાંતિપૂર્વક અને સચોટ ળ મનવાળા હોય છે કારણ કે એકબીજા પ્રત્યે કોઈ આદર ભાવો રાખે છે પ્રેમ ભાવના રાખે છે એકબીજા સાથે ઝઘડો પણ ક્યાંય કરતા નથી અને અહિયાં ના લોકોમાં એટલો બધો આમ પ્રેમાવ હોય છે કે તમે કોઈના ઘરે કઈ તહેવાર હોય કોઈ શુભ પ્રસંગ હોય તો એ લોકો પંચી જાય છે અને શભ પ્રસંગમાં પોતાની હાજરી તો આપે જ છે સાથે સાથે એ લોકો જમવાનું વહેંચવામાં કે પછી કઈ ઘરે કઈ જરૂરિયાત ઉઊભી થઈ તો એવામાં એ લોકો પોતાનો ફાળો એટલે કે ભાગ પણ આપે છે અને એ લોકો મદદ કરે છે કે કેવી રીતે એટલે આપણને એવું લાગે છે કે મનુષ્ય ન જીવન કેવું હતું પેલા તેનું આપડણે જો આપણે કરવું હોય તો આપડણે ગામડાઓમાં જવું પડે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ત આપણને ઘણું બધું શીખવા મળે છે જાણવા મળે છે અને કોઈ વાર અસ પ્રસંગ થયો હોય તો પણ લોકો પોતાના કામ ધંધા છોડીને ત્યાં લોકોની મદદ કરવા જાય છે અને એ બધું પણ જોવાની ખુબ જ મજા આવે છે અને ગામડામાં એવું નથી કે તમે પેલા એવું બધા લોકો જાણતા કે ગામડામાં એજ્યુકેશન એટલે કે આજ છે તે ખુબ જ ઓછું હોય છે અને અહિયાંના જે શિક્ષકો હોય છે એટલું બધું સારું ભણાવતા પણ નથી પરંતુ એવું હોટું નથી કે આપણાનું જે શિક્ષણ છે એ ખુબ જ સારું હોય છે કારણ કે ગામડામાં આપણે જે કુદરતી વાતાવરણમાં બેસીને જે શિક્ષણ પ્રાપ્તિ કરીએ છીએ એના જેવું કોઈ શિક્ષણ આપણે ચાર દિવાળી વચ્ચે બેસીને પણ પ્રાપ્ત કરી શકતા નથી અને જયારે અમેના ના હતા ત્યારે અમારે ત્યાં પણ રૂમ હતા પરંતુ અમારા જે શિક્ષક હતા તે અમને વૃક્ષના નીચે જ બેસાડીને ભણાવતા હતા અને અમને ખુબ જ મજા પણ આવતી હતી કારણ કે આમ પક્ષીઓનો કલરવ હોય પછી જાત જાતના પશુ પક્ષીઓ આપણને ત્યાં જોવા મળે શીખવા મળે જાણવા મળે અને ભણવામાં પણ પશુ પક્ષી હોય તેને વિશે આવતું હતું પછી ખેતી કેવી રીતના કરવાના એવું બધા જે વિષય હતો તે મને ખુબ જ ગમતા હતા અને આ ગામડાઓમાં જ જીવન સારું એવું મેં એકદમ તમને કહી નહી શકું પરંતુ શહેરનું જીવન તો સારું એવું લાગે છે મને તો એમ જોવા જઈ રહ્યું પરંતુ મારા હિસાબે નારા નજરીિયા થી જોવા જાય તો ગામડા ન નજર એકદમ સારું છે કારણ કે અહિયાં જાત જાાતના નવા નવા સુંદર સુંદર વોટરફોલ પણ આવેલા છે અમે દરરોજને એક અમારા આજુબાજુના ડુંગરો પર હવે સવારે ઉઠીને ચડીએ છીએ એટલે અમારે જીમ જવાની કે કસરત કરવાની પણ જરૂર નથી કારણ કે અમે હિલ ક્લાઇમ્બિંગ કરીએ છીએ હિલ પર ચડીએ છીએ ડોડા બાડીનેમ ચડીએ છીએ અને ત્યાંથી જે વ્યૂ દરરોજના જોવાના મળે છે એ એ લાખોમાં એક હોય છે અને એવો વ્યુ મને લાગે કરોડો વર્ષ વીતી જાય તો પણ એક વાર બ જે નજારો હોય તે પાછો રિપીટ થતું નથી એટલે એ અમે ફોટામાં કરી શકતા નથી અમે શાંતિ થી બેસીને એ વ્યુ ને નિહળ હોય છે એટલે કે જોતા હોય છે અને અમને એભી એટલો આનંદમય હોય છે એના લીધે અમારે આખો દિવસ પણ ખુબ જ સારો એવો જાય છે અને અમે શું હોય છે કે ત્યાં મને યાદ છે ત્યાં સુધી અમે સવારે સાડા પાંચ વાગે ઉઠીને બધા મિત્રો સાથે ઉપર ચડતા હતા. એટલે અંધારું હોય પશુ પક્ષી એટલે કે કોઈ જંગલી જાનવર પણ આવી રહેતું હતું. પરંતુ અમે જે અગ્નિ હોય તેમની સાથે ચાલતા હતા એટલે પ્રાણીઓ એમની નજીક આવતા નય હતા. અને ઉપર ચઢીને જે નજારા જોવાની જે મજા આવે છે. હું તમને એ શબ્દોમાં કહી જ નથી શકતો કારણ કે એટલા મસ્ત વ્યુ હોય છે. અ્યારે જયારે જયારે સૂર્ય આ ડૂબતો હોય એટલે કે સૂર્યોદય થતો હોય ત્યારે જે વ્યૂહ હોય છે એકદમ વાદળો પણ કેસરી હોય છે. પશુ પક્ષીઓ પણ એમના ઘરે જતા હોય છે, અને એકદમ શાંતિનું વાતાવરણ હોય છે. ચારે બાજુ એકદમ પવન ફૂંકાતો હોય છે. પછી કોઈ એવા ટશું હોય છે કે આ જે વાદળો હોય છે તે આપણને ટચ કરીને જાય છે, એકદમ આપડા બાજુ માં થઈ જાય છે. કારણ કે આપણે હિલના ટોપ પર હોય છે કે એટલે સૌથી ઊંચા ડુંગરો પર હોય છે. એટલે એ બધું જોવાનો જે નજારો છે એ બધું જે અનુભવ છે એ તમે ગામડાઓમાં જ કરી શકો છો. અને હાલમાં શું છે બહું બધા ટુરિસ્ટ લોકો આવે છે, એ લોકો શું કરે છે ગામડામાં આવે તો છે સાથે-સાથે પોતાને ત્યાંનો કચરો પણ લઈને આવે છે, એટલે મને સિટી શહેરો વાળા લોકો નથી ગમતા. કારણ કે એ લોકો અહીંયા આવીને ગમે તેવો કચરો અહીંયા ફેંકે છે, પ્રદૂષણ ખુબ જ, ખાસ કરીને પ્રદુષણ ખૂબ ફેલાવે છે. એટલે મને નથી ગમતા. શું તમે જે શહેરમાં રહો છો તો તમે પણ કશે ફરવા ગઈ ગયા હો તો તમે પણ આવું પ્રદુષણને એવું ફેલાવો છો કે પછી જે પ્લાસ્ટિક હોય છે ને એ કે પછી જે કચરો કરે છે તેને તમે ડસ્ટબિન માં એટલે કે કચરા પેટી માંને એવો જ નાખો છો.
હા ભાઈ. હું તો જે એટલે કે હમણા તો શહેરમાં રહું છું, પરંતુ તમે જે કીધું ગામડામાં આવું બધ ધુ પ્રકારનું થાય છે ને બધુ ઓલું નવું-નવું બધું સારું એવું ઠંડક બધું અનુભવે છે, પરંતુ શહેરમાં તમે જાણો જ છો કે એવું તો ઘણું બધું પ્રકારનું શહેર માં બધો ઉલટો હોય છે કારણ કે જે ગામડામાં થાય છે તેના કરતા શહેરમાં બધું ઉલટું થઈ જાય છે. કારણ કે શહેરમાં તમે જાણો છો કે ઘણા બધા લોકો પોતાના જોબ માટે કે પછી પોતાના એટલે કે જેમની સારી જોબ માટે શહેરમાં રહેવા માટે આવે છે અને શહેરમાં આમ તો બધા લોકો એમ સારા રીતે રેય છે, પરંતુ ઘણા બધા લોકો નો એમને રાજસ્થાન મુળ શહેર અથવા યુ પી, બિહાર અથવા તે પોતાના શહેરથી દૂર આવે છે, એટલે એમ પો ટ્રાવેલ માટે આવી બધી જગ્યાએ આવું પડે છે, જેમ કે જોબ માટે. એટલે મેં પણ મા એમ તો મેં પણ શહેર માં રહેતો હતો પરંતુ એટલે હવે જે ગામડાનું તમે જે વિશે તમે માહિતી આપી તે તો મને પણ ખબર છે કારણ કે મેં પણ ગામડાનો માણસ છું. એટલે મને પણ ખબર છે કે ગામડામાં શું કરવું એટલે શું કરતો મે પહેલા શું મને ગામડામાં જીવન પણ ખુબ ગમતું. કારણ કે તમે જાણો છો કે ગામડાના જે જીવન છે તે ખુબ સારું છે, પરંતુ હું જયારે મે જે શહેરમાં શિફ્ટ થયો ત્યારે મને ખબર પડી કે હવે તો જ્યાં રહેવાનું ખુબ મુશ્કેલ બની ગયું છે. કારણ કે શહેરમાં તમે જાણો છો કે આપણે રહેવા જઈએ છીએ અને ત્યાં શિફ્ટ થવા માટે આપણને એક વર્ષ કે બે વર્ષ લાગે છે, કારણ કે બધા સાથે વ્યવહાર અને બધા સાથે બોલા ચાલી બધા સાથે એમ ભાઈ હારે દોસ્તી બનાવવા માટે થોડોક સમય લાગે છે, પરંતુ પછી આવી જાય છે, કારણ કે આપણે જે શહેરમાં રહીએ છીએ, તે શહેરમાં આપણે એટલે કે મે તો જયારે શહેરમાં રહેલો ત્યારે તો મને ખબર જ છે કે બધા લોકો સાથે કેવું રહેવું જોઈએ અને કેવું વર્તન કરવું જોઈએ, કારણ કે શહેરમાં તમે જાણો છો કે ઘણા બધા વિચિત્ર પ્રકારના મગજ ના હોય છે. અને આ બધા લોકો સાથે બોલાચાલી કરી દે છે, એવું બધું મારી સાથે બનાવ થયેલો એમ. એટલે શહેરમાં રહેવું મારા મારા એટલે કે એક મહિનો કે પછી બે મહિના જેવા મને ડિફિકલ્ટ લાગેલા, પરંતુ પછી અને ઘણા બધા લોકો એ મને સાથ સહકાર આપ્યો અને ઘણા બધા લોકો મારી સાથે સારા વ્યવહાર કરવા લાગ્યા. ત્યારે મને ખૂબ આનંદ થયો, કારણ કે શહેરમાં રહેવું હોય તો પછી આડોશી પાડોશી ખૂબ સારા હોવા જોઈએ, કારણ કે ત્યારે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ થાય, કોઈ પણ પ્રકાર ની આપણે ઈજા થાય, કારણ કે કોઈપણ પ્રકાર ની આકસ્મિક ઘટના બને તો પછી આપણને એ લોકો જ કામ આવે, કારણ કે આપણા પાસે જો આપણે ત્યાં એકલા જ રહીએ ને પછી આપડે કસે ની મદદ જોઈ અને કોઈની મદદ જોઈએ પછી આપડે તો ગામડામાં આપડા બધા સગા સંબંધિત છે, પરંતુ આપડે ત્યાં આવતા તા લેટ થઈ જાય. એટલે પછી આપણને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ કે કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊ ઊભી થાય તો પછી આપણે એ લોકો પાસે માંગી શકીએ છીએ એમ. એટલે હવે શહેરમાં રહેવું પણ થોડું ઘણું ડિફિક્ટ થઈ ગયું છે, પરંતુ શહેરમાં છે ને એમ તો ઘણી બધી ફેસિલિટી હોય છે, અને ઘણું બધું પેલું હોય છે, કારણ કે તમે જાણો છો કે આપણે ગામડાઓમાં છે ને વીજળી નો કાપ એવું બધું ગમે ત્યારે કાપ પેલેજ મૂકે છે. અને એવું બધું અમારા ગામડામાં તો એવું જોવા મળે છે પરંતુ તમારા ગામડામાં જ્યાં સાંભળ્યું છે ત્યાં સુધી તમારા ગામડામાં તો આમ લાઈટ મોસ્ટલી જતી નથી. પરંતુ હું જયારે ગામડામાં રહેતો હતો ત્યારે મારા ઘરે લાઈટનું પ્રોબ્લમ ખૂબ થતું હતું અને જ્યારે શરમાં રહેવા આવ્યો શહેરમાં તો લાઈટ ને ચોવીસ કલાક ચાલુ જ પરંતુ કોઈ વાર ઓ કાપ મૂકે તો ત્યારે જ એક અનુભવેલેધી એક મુશ્કેલી અનુભવે છે પરંતુ શહેરમાં તો લાઈટ અને બીજી એક શારીરિક એમ સુવિધા સારી છે કારણ કે શહેરની નજીક એવા ઘણા બધા ઘણાબધા દવાખાના ક્લિનિકો આવી છે પરંતુ અમે જયારે ગામડામાં રહેતા હતા ત્યારે છે ને અમારા ગામડામાં એવું સારું ક્લિનિક પણ નહી હતું અને ક્લિનિક તો છોડો પણ જે સરકારી દવાખાના હોવા જોઈએ ગામડામાં તે પણ નહી હતા. એટલે અમારા ગામડામાં કોઈને પણ એવી ઈજા થાય કે પછી કોઈને પણ ઈમરજન્સી આવી જાય તો પછી અમારા ગામથી ખુબ શહેર દૂર હતું. અને ત્યાં જતા જતા કોઈનું મૃત્યુ પણ થઈ જાય એમ એટલે ગામમાં પણ વિકસાવું જોઈએ કારણ કે ગામમાં બધી સરકારી બધી જે સરકારી દવાખાના આવે છે તે બનાવવા જોઈએ અને સરકારે પણ આવા ગામડાના લોકોને સપોર્ટ કરવો જોઈએ. અને શહેરમાં તો મને તો કોઈ પણ પ્રકારનું પેલું થાય તો પછી તમે જાણો છો કે આપણને મેડિકલની સુવિધા શહેરમાં ખુબ સારી અને ઘણી બધી વિવિધ જગ્યાએ મળી જાય છે. એટલે આપણને તકલીફ નહી પડતી એમ પણ ગામડાઓમાં તમે જાણો છો કે ગામમાંથી ઘણું દૂર મેડિકલ પણ હોય છે ને પછી ત્યાં દવાલેવા જવાની ખૂબ મોડું પણ થઈ જાય એટલે આપણને ત્યાં એવુંબધું અનુભવ થાય છે પરંતુ શહેરમાં તો આવું બધું એમ જોવા મળે ને સારું સારું. પરંતુ શહેરમાં છે ને ઘણું બધું પ્રકારનું પ્રદુષણ પણ જોવા મળી રહ્યું છે. કારણ કે શહેરમાં તમે જાણો છો કે ઘણા બધા પ્રકારના ઉદ્યોગો, કંપનીઓ પહિ તેમાં જે બધું વર્ક થતું તેના ગંદા માલ નો કચરો કે પછી તેમાંથી નીકળતો ધુમાડો તે હવામાનમાં જાય છે અને પછી બધું ગટર નિકાલ ગઢારોમાં કરે છે. આ બધી નદીઓમાં કે પછી તળાવોમાં કેરોમાં એવું બધું કરી દે છે તેના કારણે આપણા નુકસાન થવાનુ છે કારણ કે પ્રદુષણ છે તો પછી આપણને વિવિધ પ્રકારની બધી તકલીફ જોવા મળે છે. એટલે શહેરમાં છે ને આપણે જયારે પણ એટલે શહેરમાં તમે જાણો છો કે આપણને એટલો બધો ઘોંઘાટ પણ લાગે છે. જેમ કે બધું આજુબાજુ એ બધું કાર વા જે બધું જેમ કે વાહનો ના બધા અવાજ પછી ઘોંઘાંટ ખુબ હોય છે એટલે મને પણ તો એજસ્ટ થતા થોડો ઘણો સમય લાગેલો પરંતુ હવે તો મને આદત પડી ગયેલી છે. કારણ કે શહેરમાં એટલું બધું શાંત વાતાવરણ નથી હોતું અને શહેરમાં તો જે ચકલીઓ કે બધું આપણા બાજુ ચકલીઓ, કાબર કેવું બધી ગામડાઓમાં જોવા મળતી પરંતુ ત્યાં તેઓ પણ નથી જોવા મળતી એમ. શહેરો માં છે ને રેડી એનું પ્રમાણ ખુબ વધારે છે, એટલે શહેરોમાં છે ને, આવી ચકલી. કે પછી આવા કાગડા કે પછી કાબરો કે પછી અન્ય પ્રકારની બધું તો પક્ષીઓ જોવા નથી જોવા મળે પણ શહેર આપે ગામડામાં તો થોડી ઘણી જોવા મળે છે પરંતુ શહેરોમાં છે ને બધા ફાઈવજી નેટવર્ક પછી મોબ વિવિધ પ્રકારના નેટવર્ક આવી ગયા છે. જેના કારણે આપણને આવુબધુ જોવા મળે છે. ગામડામાં હમણા શુ ચાલે છે? ગામડાઓમાં તમે જાણો છો કે જે નેટવર્ક નો જે પ્રદુ પહેલા જે આપને એટલે કે આપણને નેટવર્ક બરોબર નથી આવ્યું હવે નેટવર્ક બરાર આવુંશે ને મોબાઈલમાં જેમ કે વોડાફોન છે, આઈડિયા છે, એટેલ છે
હ હા તમારી વાત એકદમ સાચી છે અને હાલમાં જોવા જઈએ ગામડાઓમાં નેટવર્ક એમ તો અમારે ત્યાં તો ખુબ જ સરસ પકડે છે એવું નથી કે નથી પકડતું પરંતુ જે ઘણા બધા કાર છે જેમ કે એટેલ, જીઓ અને જે આઈડિયા, વોડાફોન એમ ઘણા પ્રકારના કાર્ડ છે. પરંતુ અમારે ત્યાં શું છે આ ડુંગર વિસ્તાર છે એટલે જીઓ અને એટેલ ના નેટવર્ક ફૂલ પકડે છે. બાકી આઈડિયા અને વોડાફોન છે જેવા કાડો છે. તેમાં અમારું નેટવર્ક એટલું બધું ફાસ્ટ પકડતું નથી એટલે અમારે ત્યાં એમ તો વાંધો નહી આવે કોઈ આવ્યા હોય તો પણ અમે અમને કહીએ છીએ આમ તો હોસ્પોટ ની સુવિધા આપ કે છે કે દુકાન પર પણ એ લોકો જો ઓનલાઈન ટ્રાન્સફર કરવા ના હોય તો અમે હોટસ્પોટને એવું ચાલુ જ કરીએ છીએ એટલે એ લોકો યુઝ કરી શકે સારું ભાઈ ચાલો પાછા મળશું જયારે મળશું ત્યારે આપડે વધારે ઉડાણ પૂર્વક આજે તમે ગામડા ને શહેરના જીવનની તુલના કરી તેના વિશે વધારે ઊંડાણપૂર્વક વાત કરીશું.
હા બસ સારું મળે પાછા
હા સારું ચાલો